હેલો
હેલો
હા, બેન કેમ છો બેન?
મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન, તમને મારી અવાજ આવે છે?
હા, અવાજ આવતી છે.
હ, તો આજે આપે સે ને, કયા વિશે વાત કરવાના છે, બેન
એવું
સારું તો ઇજ, હ.. હા, બેન તમે બોલોને એમાં
હું બોલું?
હા, બોલો તમે
અ.. રમજાના મહિનાને અંતે આવતી ઈદો અને ઈદો, અગા મનાવવામાં આવે છે, રઝાનમાં અ તીસ દિવસના રોજ હોય છે, ને તે મુકમલ કરીને આપણને એક દિવસ ની કહે, કેવામાં આવે છે. તે દિવસે સવારે બધા જ પડે છે અને પુરાની તિલાવત કરે છે. એ દિવસે એકબીજાને ઇદ મુબારક કહીએ છીએ. અ ખુશીઓના વહેંચાણમાં સંદેશ આપે છે, ઈદના તહેવારે ઇસલામિક કેલેન્ડરના આધારે ઉજવવામાં છે. એકબીજાને ગળા મળીને, ઇદ મુબારક કરતા હોય છે. તમે કંઈક માગો છો?
હા, બેન તમે જે કીધું ને કે ઈદ છે ને અ.. ખૂબ જ સારો તહેવાર છે, આપણા જીવન આપણા મોમેડન લોકોમાં છે ને અ.. ઈદ નો તહેવાર છે ને, બહુ સારી રીતે ઉજવવામાં આવે છે, જેમ કે તમે કીધું ને કે ત્યારે- અ ખુબ સારી રીતે બધા રોજા રાખે છે.
હા
આમાં છે ને, રોજા રાખવું જોઈએ, બધાએ અ ઈદ આવા પેલે છે ને ત્રીસ દિવસ ના રોજા હોય છે, ત્રીસ રોજાઓ ક પ્ટ કરીને અને એના પછી ઈદ આવે છે, એમ તો ઈદ બે હોય છે. એ જેમ કે ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અદ હા તો ઈદ-ઉલ-ફ, ફિત્ર જે છે ને, તે રમઝાન ના ત્રીસ રોજા મૂક્યા પછી તે આવે છે અને તે ચાંદ પર આધારિત હોય છે. જયારે ચાંદ દેખાય છે ને, ત્યારે જ ઈદ મનાવવામાં આવે છે. અને આમાં શું છે કે, ઈદના દિવસે છે ને બધા સવારે-સવારે નાઈ ધોઈને નવા કપડાં પહેરીને અ.. મા, માણસ લોકો જે હોય ને તે લોકો નમાજ પઢવા જાય છે, મસ્જિદે અને મસ્જિદએ નમાજ પડવા જઈને નમાજ પડીને એ લોકો એકબીજા સાથે હાથ મલાવીને ઈદ મુબારક કરે છે. અને જે પણ ગીલા શીખવા હોય ને તે બધા દૂર કરે છે. કારણ કે ઈદનો દિવસ જ એવો છે, ઈદ નો તહેવાર જ એવો છે. કે ત્યારે બધા છે ને આપડી પુરાની અદાવતોને તકલીફ ફો જે પણ હોય ને તે બધા ત્યારે ભૂલી ને બીજાને ગણ મે છે. ખુબ જ સારું ઈનો તહેવાર હોય છે. અને એની પછી હું જો અ ઘરની લેડીસોની વાત કરું તો તે લોકો પણ સવારે નાઈ ધોઈને નમાજ પડે છે, તિલાવતો કરે છે. કુરાન પડે છે. અને પછી ઈદની શરૂઆત થાય છે. અને નાના છોકરાઓ તો એ લોકો તો ઈદ એટલે તો નવા નવા કપડાં પહેરીને અને બધાને તા ફરવા અને શિવ ખુરમાં ખાવા જવાનું તો એ લોકોને ખુબ જ સારું લાગે છે. અને આ દિવસે ઈદ ના દિવસે જો હમ ખાવાના વ્યંજનો વિશે વાત કરું ને તો ત્યારે શીવખુરમા છે, બિરિયાની છે, અ ગોગરા છે. એ બધું ખુબ જ સારી સારી વાનગીઓ બનાવવામાં આવે છે. અને શિવખુરમાં એટલે તો એ તો ઈદનું તો તમને ખબર જ છે કે ઈદમાં શિવખુરમાં તો બધાના ઘેરે બને જ છે. અને તે ખુબ જ સારું લાગે છે ખાવા માટે. અને નાના નાના છોકરાઓ જે છે તે એકબીજા અ મમ્મી પપ્પા સાથે ઈદ લેવા માટે બહુ ઉત્સુક હોય છે. અને બધા મામાના ઘરે ફરવા જાય છે, દાદી ના ઘરે જાય છે જે લોક કો દૂર હોય છે. કેટલાક લોકો જોઈન્ટ ફેમિલીમાં હોય છે તો તે લોકોની ઈદ તો ખુબ જ સરસ જાય છે. જોઈન્ટ ફેમિલીવાળા લોકો છે ને ખુબ જ સારી રીતે ઇદ ઈદ મનાવે છે. તમે પણ આગળ કઈ કેવા માંગો છો બેન ઈદ વિશે?
હહ આ દિવસ ઇદના દિવસ ને જરૂરત દાન આપવામાં આવે છે. આખો તહેવાર પ્રેમ અને સંભાવનાનો માનવતાનો સંદેશ જયારે આપડે ઇદ કરતા હોઈએ છે તો આખી ફેમલી ખુશ રહે છે. હમ
હેલો